હલો. હા બોલો બોલો.
શું કરો?
હા કોઈ નઈ બસ બેઠા નવરા.
બેઠાતા એમને
ઓવે.
બરોબર બરોબર બોલો બીજું કેવું ચાલેય?
બસ શોંતિ ચાલે.
અંધ ચાલે એમને.
હા.
બરોબર હવે. હા થોડી ગરમી વધારે પડે હે ને.
ઓ હે અમારી.
હમ.
વરસાદ કોઈ દેખાતો છે નહી.
ઓવે હ. ગરમી થોડી વધારે પડે તો ઘરમાં ક રહેેવાતું નોતું. હમણાંથી મારો કરરે હોવું થોડા સાઈડ ના કામકાજ થોડા અલુ ચાલે હૈ.
ઓવે.
ઘરે હોઈએ તો વિચારતો તો કે ચલો ને. ગરમી થોડી વધારે પડે હ ઘરના લોકો એ ક ના ક્યાં ક્યા કરતા ભા.
હમ હમ.
બરોબર તો કેવાય એસી લઈ લઈએ એમ.
બરાબર.
હમ.
એટલે આપણું રૂમ કેટલો છે એના ઉપર ખ્યાલ આવે આપડે કઈ એસી લેવી એમ.
હા એ તો બરોબર હે કે એસી હવે કઈ લેવી શું લેવી. એટલે વિચાર કરતો હતો મકો નેટ ઉપર સર્જે મારી જોઈએ કે ભાઈ એસી લઈએ કઈ લઈએ. આમ તો અલગ અલગ ઘણી બધી કંપનીઓ જોઈ કે ભાઈ આ કંપની લઈએ કે આઈડી કંપની લઈએ. બરોબર. અલગ અલગ ફીચર આવે. તમારે શું એસી છે કે નહી આપડે ઘરે?
ત્યાને આપડે એ છે ને.
એ અમને.
હા.
બરોબર. એટલે મૂકર લઈ લઈએ સીધના બધા લોકોયારે કે કોમન થઈ ગયું એ જોઈએ જ છે સમજવા હતા ત. બધા લોકો જે ઘરમાં નાના લોકો હોય એ લોકો ને જોઈએ જસી. એટલે ગવાઈ એસીું લઈ લઈ ગયા આમ.
હમ બરાબર. કારણ કે હવે, પેલા જેવું રહ્યું નહી. આજુબાજુ બધે મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ.
હમ હમ હમ.
એટલે કોઈમ તો કે તાપે હોય છે. પણ ધાબે જેવ કો પવા નની ગતો. બધા હવારે શું ઘેર ઘેર બધા ઈચ્છ્યું ના મળ્યા ને એટલે એવું પવાને નહ આવતામ.
હમ હમ હમ સાચી વાત હ, તો ભાઈ એસી કઈ કંપની નું લઈએને સારું કઇ એસી કંપની સારું ગ
એટલે એમાં કેવું હોય જો આપો એરિયા મતલબ તમે જેમ કે બેઠા ગુમાં કે બેડરૂમમાં મતલબ આપડો રૂમની સાઈજ છે કેટલી-' લંબાઈ પહોળાાઈ એના ઉપર
રૂમ હે તો એવું વિચારતો હતો કે ત્રણ ચાર રૂમમાં આપડો જે હોલમાં બેઠક રૂમ હ ને કારણ આપ નોર્મલ જરૂર આપડે બેઠક રૂમમાં પડે બીજા રાજુના બે રૂમ માં શો રૂમ હે અને એક બીજો બાજુનો બીજો રૂમ એ અને આપડે એચલમાં જયારે પણ ઘર મકાન બનાવા હોય ને ત્યારે એસી ન પોઈન્ટ, મોટા ભાગે આપડે બેઠક રૂમમાં ફિટ કરાયેલો હોય, તો વિચારીએ કે બેઠક રૂમમાં ફિટ કરીએ, તો બેઠક રૂમ ને એ ગણો ને હ, એની લંબાઈ હશે. નોર્મલ રીતે બાર બાય બાવીસ જેવી એ છે. ગણોને બસો વીસ ફૂટ જેવી એ છે. એટલું તો આપણું છેે. એટલે વધો નહી આવે. મેં વિચારતો હતો, કે દોઢ ટનની કે બે ટનની નાખાઈ દઈએ આમ
બરાબર. એટલે આમાં જો આપડે મતલબ કંપની કંપની પ્રમાણની પ્રાઇસને બધું કિંમત આવાવ બધું એ રીતે જેમ કે જો અત્યારે ડાયકિંગ આવે, મીસી મીસી આવે. પછી એલજી આવે. એ એ બધા સેમસેંગ આવે, એવી બધી વધારે ચાલે અત્યારે
બરોબર. હા, એ તો સાચી વાત છે, કે અલગ અલગ ની હો હશે અલગ
અને કેવું હોય કે આપણો અમુક ભાવ મતલબ આપણું બજેટ હોય એ રીતનું આપણે લઈએ એમ
હમ હમ હમ. હ કેવું? બજેટમાં તો કેવું હ તું આપે હવે, એક ટાઈમ એક વખત લેવાની હોય. બરોબર. અને કાયમ માટે પછી શાંતિ. એટલે આપણે લઈએ તો એવું જ વિચારીએ કે ચલો બે રૂપિયા વધારે થાય એ ચાલે પણ નોર્મલ રીતે કે આપણને કોઈ હેરાનના કરવી. જોઈએ એમ જે વાત આપડે એસી લઈએ, આપણે ઠંડક માટે પછી એવું વિચારીએ કે બજેટ આપણે ઓછું લઈએ અને એસીમાં પણ કુલિંગ ના આવે કઈ ના આવે, તો પછી એસી લેવાનો કોઈ મતલબ નહી ને એના કરતા એ પેલેથી એવું વિચાર લઈએ કે ભાઈ એસી લઈએ? તો એવી લઈએ કે જેના કારણે આપણને આગળ જતા કોઈ તકલીફના પડે ઉનાળામાં ગમે એટલી ગરમી પડે તો આપણો રૂમ ચીલ રે, ઠંડો રે સમજ વાત તેના કારણે આપ આપણને કોઈ સગવડતા મળી રહે. કારણ કે આપણા રૂમની ક્ષમતા કેવા જઈએ, તો આમ ગણતરી મારી લોબો રૂમ હોય, મોટો રૂમ હોય, બેઠક રૂમ એટલે બરાબર એટલે એ પ્રમાણે આપડે એવી વિચારીએ કે દોઢ યા બે ટનની, બે ટનની રાખીએ તો મકવું પુલિંગ કમ્પ્લીટ મળી રહે. પ્લુડ ટનમાં કેવું રહે, કે પુલિંગ મળે ના મળે પણક તમારી તમાર પૅલું હ પૂછી જોઈએ તમારે એક ફેન નું એસી નું હે ને હ એટલે મૂકવું
કેવું છે એ અમારે જે પ કરે એને ડાઇકિંગનું છે. મતલબ, રીટેલ જે આખા પાટણમાં અપ્લાય કર
હમ હમ.
એટલે શું? તમે ડાયરેક્ટ ત્યાંથી લો તો તમને મતલબ, બજાર ભાવ કરતા એનું રીટેલર એનું એટલે તમને થોડો ફાઙયદો પડે બરાબર. અને કેવું તમારે રૂમમાં હવે મોટો રૂમ હોય, તો એક આમ તો દોઢ ટન ચાલી જાય, પણ બે કોઈ રૂમમાં હોય એટલે ઓછુંમાં ઓછું બે ટાઈમ જોઈએ.
હા, એ તો સાચી વાત. હ પણ બે ટનનું હોય તો આપણે આમ સારું રહે. એ સી બધી રીતે આપણને મજા આવે.
અને, અને એક પોઈન્ટ સો ટન ન આ આવેજ મસી મ નું એ બે ટન જેટલું જ કામ કર ના આપણને ભાવ વાટ નો અલાવ
હમ હમ હમ બરોબર
અને હા અને એવું મલ છ તમે દરવાજો ખોલીને અંદર બાર અંદર બાર કરો પછી ઘરમાં કયું કોઈ મહેમાન આયુ કોઈ આયું એટલે એવું તો રેવાનું
હમ હમ હા એ તો સાચી વાત હ પણ એ વિચારતો હતો કે એસી કોઈ અને તમારા ધ્યાનમાં કોઈ બીજું મતલબ એવું એસી મળી જાય તો ચાલો લેવાય ગયું લેવાનું ઈચ્છા હે સારી જ આપડને ઈચ્છા તો એવી જ છે કે નવું જ લઈ લઈએ પણ તોય જાતું કોઈ જૂના કરું મળી જાય તો કેજો મને કોઈ વેચવાનું હોય તો બરોબર ને તો આપણે એના મદદ થી આપણે એસી લઈ લઈએ જેના કારણે આ ઉનાળામાં ઉનાળો તો નોર્મલ વિચારીએ તો ઉનાળો આમ તો નીકળી ગયો હે એકાદ વરસાદ થઈ ગયો હોય એટલે નોર્મલ વિચાર તો ઉનાળો તો નીકળી ગયો હે અને વરસાદ કેવું હો ઘણી વખતે આપડાને ખબર હ કે વરસાદ નું લાઈટ જતી રે તો ઘણી વખતે પછી પેલું થતું હોય પેલું લાઈટ જાય તો આપડ એસી કુલિંગ હોય ને તો રૂમ આપડો કુલિંગ રહી જાય એકદમ
હા હા અને કેવું હોય અત્યારે તમે થોડીક રાહ જોઈ લો તો નજીક મો કું બે તન તહેવારો આવતા હોય તમે એમાં લો તમને શું થોડો કેશબેકને બધું ફાયદો મળે જાય એમ
ના એ સાચી વાત અત્યારે હમણા તહેવારો ઘણા બધા જેવી રીતે આપણા અષાઢી બીજ એક આવે અને એ રીતના અલગ અલગ તહેવારો આવે તો નોર્મલ રી તે અલગ અલગ તહેવારો ઉપર અલગ અલગ ઓફરો હોય છે અને એમાં કઈક કાર્ડો ઉપર ઓફર હોય ને અલગ અલગ કાર્ડો ઉપર
હા એ તમે મતલબ અમુક એસબીઆઈ નું કાર્ડ હોય કે એક્સિસ બેંક નું હોય એચડીએફસી નું હોય ભાઈ ડેબિટ કાર્ડ હોય ક્રેડિટ કાર્ડ હોય
હમ હમ હમ
બરાબર અને કેવું હોય અમુક સ્કીમ રાખેલી હોય કે ભાઈ તમે ધારો કે એચડીફસી નું કાર્ડ હોય તો એમાં કે બે ટકા પાંચ ટકા કે પંદર ટકા ડિસ્કાઉન્ટ એટલે તમને એ ફાયદો મળે અને જે તહેવાર ન જે કઈ ઓફર રાખી હોય એટલે એ જ ફાયદો મલે એટલે તમને શું બે રીતના ફાયદા રહે એટલે તમન પેલું ભાવ શું મજ રહે ઓછો એવું લે બજેટમાં આ આઈ જાય એમ ટૂંકમાં
પેલું બે ટન નું એસી ગયા હોય, તો જે દોઢ ટન નું એસી આપડે પડતું હોય એ એ જ બજેટમાં આપને બે ટનનું એસી મળી રહે ઓફર નો ફાયદો થઈ જાય ને આપડાને તો એક એ બેનિફિટ થઈ શકે
હા હા બરાબર એટલે એ રીતનું હોય બધું આમાં
ઓ હ હ હા તો એ સાચી વાત હ વિચારીએ બે ટન ન એસી લઈ લઈએ હવે તમારે કોઈ ઓળખી દો હારો હોય. તો મને થોડા ફોટા બોટા મોકલી આપજો વોટ્સઅપમા
હા એ તમને મતલબ એનું ભાવ નું ને જે ફિટિંગ નું ને એ બધું તમને લખેલ છે, કેટલા વર્ષ આમાં વોરંટી ગેરંટી આવે બધુ
એ બધું તમને ફોટો મંગાય છે, એટલે તમને તરત મોકલી દઈશ સામેથી
હમ હમ ચાલે ચાલે મતલબ કેવું નોર્મલ વસ્તુ કે આપડે કેવું હવે આપડે કેવા જઈએ તો અહીંયા આગળ થોડા નવાઈએ તો જેના કારણે ને આપડને થોડી ખબર હો છીએ કે ભાઈ અહિયા આગળ આ જગ્યા ઉપર શું મળે શું નહી મળતુ જેના કારણે કે ભાઈ ખબર પડી જાય, કે એ શયારી હારુ આવે તો
અને કેવું હોય મતલબ અમુક જગ્યા કે હુ અમને નવ નવ નવું કઈને આપી દે પણ કેવું હોય ઉપરથી સાફ કરેલું હોય બે તઈણ કોથળીને એવું લગાવી દીધું હોય નવા જેવું કરીન
હમ્મ હમ્મ હમ્મ
એટલે શું વિશ્વાસુ માણસ પાહેથી લઈએે ને તો એ આપડણને
એ એટલા માટે તો યાર ત તમા તમને ફોન કર્યો ને કે તમારા કો કો તમારા ફ્રેન્ડ હોય જે વિશ્વાસુ હોયને તમે પાહિ ઓલરેડી તમે એસી લીધેલી હે. તમારું ઓલરેડી હા તમારું આગળ હે
આપણા છેલ્લા દસ દસ વર્ષ થી ઘરે અને ઓફિસ આમ લગાયેલી હ આજુહુધી કોઈ માઇનર મતલબ ખચ મતલબ એનું કેવાય કે ભાઈ આ પાારસ બગડ્યો આ વસ્તુ અંદર બગડી એવું કોઈ ઈસ્યુ થયો નહી
હઅ બસ તો ભાઈ હું એજ કઉ ને
હા એટલે અમુક સમય કેવું હોય બે વરસ તઈણ વરસ થ્યાં એટલે તમે સર્વિસ કરાવી દો ટાઈમે ટાઈમે
એનો ભાઈ ગેસ જોવાનું હોય એવું તમે કરાવતા રહો એટલે કોઈ તફલીક ના લે તમને કોઈ ઈસ્યુ ના થાય એમ
હમ હમ સાચી વાત
અને
હમ્મ
તમે નવું લો એટલે તઈણ સર્વિસ ફ્રી માં જ આલે કંપની તરફ થી મલ
હમ્મ હમ્મ હમ્મ
એટલે એ રીતે લોકો આલતા હોય એમ એટલે આપણને ફાયદો પડે અને એ લોકો જાણકાર હોય વધારે એટલે તરત કરીને આપણને મળી જાય એમ રિઝલ્ટ એનું સારુ
સાચી વાત છે અને ત્રણ વરહ મતલબ ત્રણ સર્વિસ ફ્રી હોય એટલે આપડે કોઈ સર્વિસ કરાવાનું ટેન્શન ના રે આપણે એસી યુઝ કરવાની હોય ત્રણ મહિના હમજ્યા વાતને આપણન ઉનાળા પૂરતી એસી કરવાની હોયને આપડે ચોમાહમ તો એસી કરીએન ને ના કરીએ એવું બધું હોય.
ઉનાળા કયું આમ શિયાળાનું એન્ડિંગ હોય ઉનાળાનું સ્ટાર્ટિંગ થાય ને જેમ કે આપડે માર્ચ માં કતા હોય કે
ઓહ હ હ
માર્ચમાં આપડે જેમ કેતા હોય કે આ કે ઉનાળ સ્ટાર્ટિંગ થાય. એટલે તમારે એવા સમય એસી સર્વિસ ટાઈમ કરાવ દયો એટલે તમન આખા ઉનાળામાં કુલિંગ આલે એમ કારણકે બીજું શું હોય શિયાળામાં તમારે બંધ
એટલે નોર્મલ આપડે બે વરહ હુધી તઈણ વરહ હુધી તો સર્વિસ ના પૈસા જ નઈ આપવાના ને યાર નવી લઈએ તો. હમજ્યા વાતને હ એ ત્રણ વર્ષ આપડે સર્વિસના પૈસા બચી ગયા એ આપણે જૂની એસી લઈએ તો નોર્મલ જૂની એસીમાં આપડે
અને એ તમે શું રેગ્યુલર લેવા જાવ તારે આલે ને અત તહેવાર નિમિત્તે એમાં બધું કેવું હોય કે તમને એ સર્વિસ નો ટાઈમે વધારી આલે મતલબ ઓફરો એવી રીતે રાખી હોય જેમ કે અત્યાર જો આ તહેવાર આવવાનો હોય ચાર પોચ દાળામાં એવું કે એ જે દાડો તમે ખરીદી કરો તો તમે સર્વિસ પાંચ વર્ષ સુધી પ્રોવાઈડ કરે કંપની
હમ હમ હમ સાચી વાત હે
એટલે શું આપણને એનું મળી જાય ને જે કેશ બેક હોયને અમુક આપને એ રીતની મતલબ ઓફર ને બધો લાભ મળી જાય એમ
હમ હમ હમ હમ સાચી વાત હે હા તો એ તો એજ કરાય ને તો પછી બીજું તો કરાય બિની યાર નોર્મલ વચે વિચારીએ તો નવું એસી લઈ લેવાય ઓફર આવે ઓફરનો લાભ લઇ જવાય.
નવ એસી હોય પેલું શું